શું કરો છો? હા સંભળાય છે, શું કરતા હતા?
કઈ નઈ અત્યારે બેઠી હતી. તમારી યાદ આવી એટલે મેં વિચાર્યું ચાલ ને હવે ફોન કરીને થોડી વાત ચીતો કરીએ.
હા હા ચાલો. મને બી ક્યાની તમારી યાદો છે ને એ આવતી જ હતી તો મને એવું વિચાર કરતી હતી કે તમારી સાથે છે ને જરાક વા તો કરી લે એટલામાં તમારો ફોન આવી જ ગયો છે હવે તો કેટલાક લોકોએ એટલે વ્યસ્ત થઈ ગયા છે ને બીજું થઈ ગયા છે તો ક્યાંય કોઈને યાદ નથી એટલે યાદ આવે જ તો આપડે એ એ સોચી લઈએ કે કદાચ એ લોકો બીજી હશે તો એટલું બધું ધ્યાન નથી આપતા એમાં પછી.
એ તો સાચી વાત છે તમારી હા. અત્યારનો પણ મોબાઈલ થી તો આખો જમાનો દુનિયા ચાલતી છે મોબાઈલ વગર તો કઈ જ નથી કારણ બધું ટોટલી મોબાઈલમાં હોય છે એમાંથી બી હવે તો લોકોને ટાઈમ નથી મળતો સાચી વાત ને?
એ વાત નહી થ કારણ કે જો એક્સી એ કામ કર હા હા હ્યમદાય છે બધું વ્યક્તિઓ કામ નહી કરતો હોય તો મનમાં બીજી હશે ને ફોનમાં નહી બીજી હશે તો કામમાં બીજી હશે એ વિચારીને હવે કોઈ કોઈને યાદ નથી કરતો.
હા સાચી વાત એની દુનિયા મોબાઈલ થી શરૂ થાય મોબાઈલ થી પૂરી થઈ જાય એવું થઈ ગયેલું છે અત્યારે તો. કેવું કેરે એમ સમાજમાં જવું મૂકવું હોય તે પણ ત્યાં પણ કોઈ જોઈ જઈ શક તુ નથી કારણ કે મોબાઈલ જ એની દુનિયા બનેલું હોય છે. તો બધું રિશ્તેદારીને એવું તો કંઈ પછી એ લોકમાં આવતું જ નથી.
સાચી વાત છે. ને પછી મેં સાચી વાત છે સાચી વાત છે. ને મારે તો હું મેં તમને ખબર છે. હું તો ઓનલાઈન છેને એટલે મોબાઈલથી છેને અરે કેટલાંક ઘણા બધા છેને કપડા મંગાયવા છે. મારા એટલે મારો જન્મ દિવસ આવતો હતો ને એટલે તો મે તેનાથી બધું ઓર્ડર કરેલું છે તો તમે ઓનલાઈન શોપિંગ કરો છો કે?
ના મેં તો નથી કરતી. ના ના નથી કરતી. તમે કય તમા તમે મંગાયવા છો કેવા કપડાં? પડા આયવા છે? સરસ આયવા છે?
સરસ આયવા છે. કારણ કે, મેં મારા બડ્ડે માટ્ હા મેં મારા બર્થ ડે માટે મંગાવેલું હતું. હા તો એ મારા એટલે કે એક કુર્તી ટાઈપ હતી એ મગાવેલું ને પછી મારા કાનના મં ગાવેલા ને પછી મેં મારા માટે પેલું શું કહેવાયને કશ્મીરી ચૂડી હતા ને એ. હા. પેલું જે ટ્રેન્ડમાં ચાયલી હતી તે?
હા હા.
હા એ કશ્મીરી ચૂડી મંગાયવી હતી ને મારા માટે છેને અ એટલે કે જૂતી મંગાવેલી હતી ને કાનના ઝુમકાને બધું મંગાવેલું હતું. તો મને તો બધ જેટલી વસ્તુ આવેલી ને તે બધું મને ગમેલું હતું.
સારું કેવાય તે. તો હું તો કોઈ વખત મંગાવી જ નથી એટલે મને બહુ ખ્યાલ ના હોય એનું તો. આપણને કોઈ જરૂર પડતી જ્યાં હું તો એમ આમતેમ માર્કેટમાં કઈ શોપિંગ કરવા ગયા હોય તો ત્યાં કોઈ વસ્તુ એમ સરસ દેખાતી હોય તો તે તાંથી તાંજ લઈ લીધું હોય બાકી તો આમ તેમ તો આ બધું ઓનલાઈન બધા જોઉં છું તો ખરી પણ મંગાયવુ નથી હજી સુધી. સુધી કંઈ બધા કેય છે સરસ બધી વસ્તુઓ આવે છે એમ કેય.
આવું છે.
હા વાંધો નહી. તો તમારે આ બાજુ આવવાનું થાય ને તો તમે લેતા આવજો નેતો પછી રૂબરૂમાં જોવાય તો કંઈ આપ મને પણ ખબર પડે મને સરસ લાગશે તો હું પણ મંગાવી લઈશ.
હા મ હું તમને હું તમને દેખાડીશ ને એટલે કેવી કેવી વસ્તુ આવેલું છે અને કેવી ક્વોલિટી છેને બધું એટલે કે ને હું તમને બોલુ કહું ને તો એટલે કે કેટલાક લોકો છે મને એના પુરો ફોડ થશે ને એવું ડરે છે કે નહી એવી વસ્તુ તુ નહી આવશે. તો ખરાબ ક્વોલિટીની આવશે ને બધું જ વિચારીને નહી કરતા હોય છે. પરંતુ જયારે હા એ વિચારીને નથી કરતા હોય છે કે ફોટોમાં દેખાય છે એવું નહીં આવશે તો પરંતુ મારે વસ્તુ છેને જેવી ફોટામાં દેખાય છેને એવા જ ડી એવા જ એવા જ એવા જ આવે છે અને ફ્રોડની એમાં તો જો વાત કરીએને આપણેે તો એબી એપ્લિકેશનને બધુંથી મંગાવવું જોઈએને કે જેનાથી આપણને એટલે કે વિશ હોય. એટલે કે અવિશ્વસનીય હોય તો એનાથી નય મગાવું જોઈએ. કારણ કે આપણને ખબર છે હવે ફ્રોડ ઘણા બધા વધી રહ્યા છે.
હા એજ તો. એના કારણે જ મને ડર લાગે છે. એવામાં તો કેટલા લોકોને તમે જોવા જાયને એકાઉન્ટ માંથી પૈસા પણ ઉપાડી લીધા છે સામે વાળી વ્યક્તિ એ જે ફ્રોડ કરે એ લોકોએ.
હા તો એ છે એના.
હા હા બોલો.
બોલો ને તો એનાથી છે ને હા એ જમે તમે વાત કર્યું ને એના ડર થી જ હવે કેટલાક લોકો છે. ને નથી એટલે કે ઓનલાઈન શોપિંગ નથી કરતા એ વિચારીને કે નહી મારી સાથે ફ્રોડ થઈ જશે તો વિારનું બરાબર છે. કારણ કે આજના સમયમાં જો વ્યક્તિ સજાગ નથી રહેવાનો તો તેની સાથે ક્યાંક ક્યાંક એવું કઈક થઈ જવાનું પર મારું એવું માનવું છે ને હા તો મારું એવું માનવું છે કે આપડે એવી રીતે રહેવું જોઈએ કે આપણને જો આપણા. જેમ જેમકે આપડા ઓનલાઈન શોપિંગ કરીએ છએ તો આપણે એમાં ફોન નંબર નાખીએ છીએ અનેને બધું નાખીએ છીએ તે મારા
હમ.
છુંને કે ગ્યાસ સુ દશ સામે વાળા વ્યક્તિ એ આપણાથી પૈસા નહીં માંગે ને ત્યાર સુધી એ ફ્રોડ નથી જેમ કે આપણને કોલ્ આવે છે તો એ લોકો શું અપરાધ માંગે છે. કે તમે મારા કો ખાતામાં પૈસા નાખી દો ને એ બધું નાખી દો આ કરો ને તે કરો એવું બધું માંગે છે પરંતુ એ લોકો એ ઓનલાઈન શોપિંગ વાડાને જો કાલ તો તમને કેશ ઓન ડિલિવરી કરવાની છે તો એ કરાવ લો તમને ઓનલાઈન પેમેન્ટ કરવું છે તો ઓનલાઈન કરી દેવ બંને ન ઓપ્શન હોય છે હા
એ તો તમે એમ થોડા શિક્ષિત છો સાક્ષર છો એટલા માટે વાંધો નહી. પણ અમુક લોકો તો એટલું એમ જાણતા હોય તો પણ ખબર નહ કેવી રીતના કે હું કરી દે અત્યારે તો પેલા આ ટચ વાળા મોબાઈલ લોકો વાપરતા હોય ક્યાં ટચ લાગી જતું હોય એ ખબર ના પડતી હોય લોકોને ને એવી રીતના એ લોકોના પૈસા પણ કપાઈ જતા હોય છે.
એ વાત બી બરાબર છે કારણ કે હવે તો લોકો એ ઓનલાઈન પેમેન્ટ ચલાવતા થઈ ગયા છે ને ઓનલાઈન પેમેન્ટ ચલાવતા થઈ ગયા છે હા તો એ એ લોકો હવે જો પોતાનો યુપીઆઈ પિન છે હવે એને સજાગ થી ઉપયોગ નહી કરે ક્યાંયી કે કોઈને બું બતાવી દે કે બધું કરી દે એટલે વિ એટલું બધું વિશ્વાસ નહી રાખ જો કે યુપીઆઈ પિન બી બતાવી દઉં બધાને આપણને વિશ્વાસ આખો પર એટલોું બધું પણ નહી કે આપણને કોઈક ની સામે તો પિં જે આપણું આંકડાનું છે તે આપણા સુધી જ રાખવું જોઈએ
હા સાચી વાત છે. એ છે ને એ પેલો પિનકોડ નંબર પાસવર્ડ આપી. ે ને એના કારણે પૈસા એ લોકોનું પછી એકાઉન્ટ અ એ થઈ જતું હોય છે ખબર બી નહી પડતી હોય છે એમાં તો એટલે અમુક લોકો ને ડર લાગે એનો
એટલા માટે નીકળી જતો હોય છે હા એવું બધું થઈ જતું હોય છે. એટલે માટે હું કહું છું ને કે આપડ દરેક વ્યક્તિને સજાગ રહેવું જોઈએ પરંતુ જો આપણને આજ કારણ કે આજનો સમય એવો છે કે સાયબર ફ્રોડ અને સાઈબર ક્રાઈમ બધું થય જ કરે છે આપડે જોઈએ તો રોજે. કેટલાક બધા એવા તો. એવા કેસો આવતા જ હોય છે કે જે આપણે તો એનાથી ઘણા બધા હવે નહી ખબર હોય ને જાણીતો હોય તેલા આપડણે જાણીએે છીએ પરંતુ અજાણે બી કેટલાતા હશે તો આપણને ખબર નહી પડે
હમ હમ એ તો સાચી વાત છે તમારી
હવે હા હવે કોની સાથે શું થઈ રહ્યું છે હવે કોણ જાડે
ઓનલાઈન તો ઘણ બધી વસ્તુઓ ચીજ વસ્તુઓ ઘર વપરાશની વસ્તુઓ પણ આવતી હોય છે ને
આવતી હોય છે ને ઘણી બધી વસ્તુ આવતી હોય માત્ર કપડાં નહિ એટલે કે તમને આજે તો જે ટીવી થી લઈને હવે લાખો લાખો ની વસ્તુ પણ છે ને એમેઝોન ને બધુંમાં મળતી હોય છે હવે એમેઝોન તો એ આપડું જે છે ને તો આખા વિશ્વ સ્તરે છે હા એ તો આખા વિશ્વ સ્તરે છે
એવું છે હ એ અત્યારે એટલું જોતી નથી ને એટલો ખ્યાલ નહી આપણને હોય એની એડ આવતી હોય પણ એ એમ વિચારતી હોયું મેં કે ચાલ મારે એનું શું કામ છે મારે કઈ એમાં આ ફ્રોડમાં ફસવું નથી પ આમતે થઈ જાય ને પૈસા કપાઈ જાય તો પછી મારી પૈસા ની ભરપાઈ સામે વાળું થોડી કરે આપણની એવું તકલીફ
એ વાત તમારી બરાબર છે હા પરંતુ એમેઝોનને જે બધું મને એવું લાગે કે નહી હું પહેલા પેમેન્ટ કરી દેવા તો પહેલા નહી કરવું કેશ ઓન ડિલિવરી કરવી જ્યાં સુધી આપણને વસ્તુ નહી મળી જાય અને એ વસ્તુ ને આપણને એટલે કે ખાતરી નહી થઈ જાય કે હા આજ મારી વસ્તુ છે અને આપણને જેમાં કરવું હોય ને તો ઈ એમ આઈ બી કરી શકાય એટલે આપણને એકઠું પૈસ જેમ કે આપણે તેવી મગાવી સાઈઠ હજાર ને પાસઠ હજાર ને તેવી મગાવાઈ વ જેન કે તો આપણે છે ને એમને ઈએમ આઈ બી કરાવી શકાય
એવું છે
હા
એ તો તમારી પાસેથી એટલું બધું જાણવા મળ્યું મને નહી તો એનો તો મને કઈ ખ્યાલ જ નહી હતો કે આવું બધું એમ એમાં એટલી સેફ્ટ હોય છે આપણા માટે એમ કસ્ટમર માટે એની ખબર ના હતી મને
ઘ એમ ઘણી બધી સેફ્ટીઓ હોય છે ને પછી છે ને તો એવું છે કે તમને જ્યાં સુધી તમારી જે વસ્તુ એ વસ્તુ નહી મળે એ તમને ખાતરી થઈ જાય કે હા તમારી જ આ વસ્તુ છે ને બધ સેફ્ટી રાખે છે પછી વિથ એના જો હા જો તેનો કોઈક આપડે જો ઓફર ચાલતો હોય જો આપડે દિવાળી મને બધી શોપિંગ કરીએ ને દિળીનો ઓફર ચાલે તેમાં તો આપણને છે ને માર્કેટ વેલ્યુ કરતા તેમાં ઘણો બધો આપણને સસ્તો મળી રહે છે
એવું છે
હા આપણે જે માર્કેટમાં હા તો મારું તો એવું માનવું છે ને કે ઇલેક્ટ્રિક વસ્તુ છે ને આપડણે ઇલેક્ટ્રોનિક વસ્તુ એ ઓનલાઈન લઈએ તો સારું પડે છે મારું તેવું માનવું છે કારણ કે અમારી ઘરે જે ફ્રીજ ને બધું છે ને તે તો ઓનલાઈન જ ખરીદેલું છે અને તે કકયાંર ની ખરીદી છે ને અત્યાર બધું ચાલતું છે બરાબર
હા હા હા હા હા
હારું ને તમે જયારે મળશો ને મળે તો હું તમને એના વિશે બધું બતાવીશ અને તમે જે બહાર જવું પડે છે ને બધું ફરવું પડી ને પડે છે ને સમાન લેવા માટે જ તમે ઘરે બેઠા એની બધું કરી શકશો.
હા ઠીક છે ચાલો નેંદર મારે થોડું બહાર જવાનું છે હું તમને પછી થોડી વાર એને એવું લાગે તો પછી ફોન કરા તો હું તમારે ઘરે આવી આવતી જવા, હાને? હા ચાલો ઠીક છે